હલો.
હમ.
હલો.
બોલો બેન.
હું કરું?
રોટલી વળું.
એવું છે.
હમ. તમે?
અમે બસ જો બેઠા.
તમે રસોઈ શેનું બનાવ્યું?
હા, અયા છે, રસોઈ માંથી આરામ છે.
હે? હા.
નિરાતે હોય, કેટલા વાગે જમો?
અમ સાત, હવા સાતે.
એવું છે સમાહિતમા જ સમર્થ છે.
હમ.
પછી વડીએ જાવાનું હોય કે નહિ.
હા.
આવી ગયા તમારે બધા વાડીએથી?
હા બધા આવી ગયા. તમારે?
મારે હોય પણ છે.
એવું છે.
હમ, કેમ હતું પાર્લર માં આજે?
તા બહુ હારું હતું. તમારે હેર કટિંગ હતા આજ તો.
આવડી ગી.
હેર કટિંગ તો હજી નથી ફાવ્યું તમને.
નથી ફાવ્યું, હજી તો વર્ષો
હા એમ.
કેટલી કલાક નું હોય?
બે કલાક. તમે?
પછી અમેય બે કલાક ક્યાંક મોડું થઈ જાય છ વાગે તો પાંચ કલાકેય.
અમારેય તે એમજ છે બેન આવે ને તો મોડું થઈ જાય નકરતો પાંછુ વાગે સૂટા થઇ જાયયે.
સાહેબ જણાવ્યું કે એટલે પછી લેવું પડે.
હા હું રસોઈ બધી બનાવતા આવડે?
હે
તમને આવડે બધું મને તો બધું આવડે છે.
હા હો મને બધી આવડે.
હે?
શીખવી ના પડે શીખીએ. તો આવડે આવડે
હા.
કેમ પાર્લરનું શીખવા જાય મહિના એક વાર
હા એમ રસોઈ એમ જ છે.
શીખ્યા તો આવડે ગમે એ ખેતી કામ હોય.
હા એમ.
આપડે કામ કરીએ તો થાય નકર તો કઈ નઈ
હા.
કેટલાક ને આવડે આ તમારા પાર્લર માં?
અમારે પાર્લર માં ઘણા ખરાને આવડી ગ્યું તમારે?
અમારા રે એમ જ છે ઘણા ખરાને
હમ. તમને ફાવી
હજી ઘણા ને ઓછું હા હો ઓછું ફાવે આમ અટલે બહ ના ફાવે બીજું કેઈ નઈ હેર કટિંગ નથી ફાવતું.
એવું છે.
બસ. એ આવડી જાય, નો આવડી, જાય?
હા ધીરે ધીરે આવડી જાય એતો પછી આવડે ને તો ફોન માંથી જોઈને શીખી લેવા એટલે થઈ જાય આવડી જાય.
ફોન માં હોય જ બધી રસોઈ એમાં થી શીખી ને.
તો હા અત્યારે ફોનમાં આવે જ છે બધી રસોઈનું.
એમાંથી જ રસોઈ .
નવીન ગમે એ બનાવવાનું હોય ને.
હા એ ફોન માં આવે છે તો એમાંથી બનાવી નાખવાની જોઈને. હ હા.
એક તો લંચ મેલ
કાઈ નહોતું હવે નીકળું બધું ફોન આયવા ને એમાં.
આવા માણસ ને ખબરે પડતી નહિ પહેલા.
હા.
કેવોક વરસાદ હતો આજે? વરસાદ કેવો થશે?
હે?
વરસાદ કેવો હતો આજે તમારે?
વરસાદમાં તો છાટા જેવું હતું તમારે કેવુંક છે?
છાટા આવતો નથી એસેપ્ટ કર.
હમ્મ.
હ પાણી નો અમારે પાણી થોડું છે ખેતરમાં હો ના આવે.
એવું છે.
એ મારે પણ છે.
ને અમારે સારું છે હમણાં વરસાદ હતો ત્યારે પાણી ભરાણા હતા પણ હમણાં વરસાદ નથી. તે વાંધો નથ આવતો.
એમ છે ને આના બી ગયા ને પછી
હમ્મ ફેક.
સોયાબી અને
હમ્મ.
પછી પછી જોરા પાણીમાંથી આવીએ તો પછી ઘર કામ હોય.
હા.
હા થો રેડીલી પણ જે સે.
હા.
તમારે એવી પાણી એલ સી એ.
નહી અમારે માલને એવું નથી ઘરનું કામ હોય ને રસોઈનુંને એવું હોય.
તો છે.
હમ્મ.
બારે ભાઈ ને રહેતા હોઈ ને.
વાડીએ જવાનું ભાઈ સવાર થી બપોરથી બપોરે ક્લાસીસ શરૂ થાય તો ન્યાં પાછું જવાનું હોય એટલે બપોરે વહી આવું.
હા એમ બાજુ અંદારું આવે.
હા ન્યા એ પાછું જવાનું હોય
હા એ શીખવાડે એટલે આવડે ઘર માં ને આપડે.
હા.
તઈ નો શીખનું શીખતા નહીં.
હા પાલન નું શીખીએ તો હારુ ને આપડે એ કહીએ.
હા એ એજ ને આપડે બધા શીખીએ એને
હા કામ આવેને આગળ જતા થોડુંક.
કાર માટે તો થાય ને આપડે રહી જાએ તો નહીં એ કરે.
હા.
કરના તો આવું થઈ જાય ને એમ લીધે તો ભલે ને આપડે કઈ ના થઈ એમ.
હા એમ ખર પ્રત્ય ખર પ્રત્યે તો હેલા કરે એમ.
હમ્મ. એ તો આપડે બોલ હા. બું તો છે આપડે એવું ગમે ફોમ ભરી જે આપડે કાલનુંવ આપડે સન્ડે. રોગે છે.
હા, થોડું ઘણું આવડે તોય આપણા માટે સારું સે, એમ હાલ્યા કરે ધીરે ધીરે.
હા
હ એમ જ હોય ને
હે! !
એમ જ હોય પણ ત મારે એમ જ છે વારી
હા
હમણાં તો પાછો સીવણ ક્લાસીસ એ શરૂ થાય છે, મેંદીના ન
હા ઈ મેડમે કીધું. એ કે છે નહી તમે બધા મે તમે કીધું બધું પૂરું થાય ને ત્યારે છે નને તમને બધા ને તમ ત્યારે છે ને દમનો રાખી એ આવ બછ
હુ
નાસ્તો કરાવે એમ તમને બધાએ ખાધું કે?
ક્યારે કેતાતા?
આજે કીધું તું, આજે ઘરે આવી ગયા?
હ
પછી કીધું તું એમ કીધું તું,
હા, નાસ્તો કરાવશે એમ.
હા હા બધું પુરું થાય ને.
હ
એને બનતું હતું ને બધાને નાસ્તો કરાવી કામ બામ પણ શીખી ગયેલા બધું એને લીધે. અંદર.
હવે ઇતો અમને કઈ ખબર નથ થી ફોટા પડા ફોટા પાડી લીધા થા ને પછી અમે ઘરે વહી આવ્યા તા. અમારે ખરે કામ હતું, પોણા છ જેવું થઈ ગયું તું એટલે.
હા એટલા ને, ભગો મોડું થઈ જાય એટલે ઘરે વહી આવ્યા હતા.
હા, એમ જ ને ખરે કોઈ હતું નહી, કામમે બધું પેડું થ, એટલે આવું પેડું નકરતો ઠેઠ ઉથી હોય હશે, પૂરો જ ટાઈમ ભર ગય
હા એમ જ ને, બસે ઘરે આવીને કામ કરવાનું, રસોઈ આ તે બધું
હા
હા બે દિવસ છે લગભગ, પરમ દિવસ એ લગભગ પૂરું થઇ જશે એમ કેતાતા.
કીધું ત્યાં આપડે
હે
આ આપડે શરૂઆત ફોર્મથી કીધી પે
કયું
આપવામાં આપણે શરૂ ની વાત કરી
હા.
થશે હા.
એનું તો લગભગ આજ નો ટાઈમ છે એમ કેતા હતા પછી કઈ ખબર નહિ આપડે ઘરે વહી એવાનું તો ઈ કઈ વાત થઈ હોય તો
એવું છે તો એ નથી ખબર પણ અમે હતા ને ત્યારે એમ કીધું હતું કે આજના દિવસનું જ છે એમ
પણ હજી
હા.
હવે આપડી જોડે ના હોય ને
હા અમુક પાહે ફોન હોય નો હોય એવું
હાલકા ભણેલા હોય ભલા હોય
પર્સનલ ફોન હોય એને તો વાંધો નો આવે
બીજા માગી માગી ન આવે એવુ કેદી પૂરું પડે બોલો
હા.
એ તમારે શેર હાલે મારે પડે
હા.
આપડે જેઇ તો જોઈએ એજ
હા.
એ ફોન લેવી પડે ને એટલે ન કરતો હાલે
હમ્મ. સૂ તમારે પાન કાર્ડ ને ઈશ્રમ કાર્ડ ને નીકળી ગયું
હા એ બધુ નિકળી ગયું તમારે
અમારે નીકળી ગયું હમણાં બેન આવી તાને તો એમાં કઢાવ્યુ સે
એવું કોને મન
હા પાર્લર કીટ નું ફોર્મ ભરાઈ ગયું
હા ગ્રુપ દઈ દીધું ન તું
હા હો બધું આપી દીધુ તમે?
હ હા એ બધું આપી દીધું છે.
ઓલા માનવ કલ્યાણ કીટમાં ફોર્મ ભરાઈ ગયું.
હમ્મ ભરાય ગયું બધામાં ભરીયએ ફોમ તો બધામાં ભરવાનું કેમ લાગે તમને
હા એમ જ હોયને
ઓ સાંભળે તા કોલ થાહે નકર તો શુ થાયે
હા.
હ હા નંબર નાખી દીધો ન ઓલો
હા હા.
કેટલા વાગ્યા મારો વારો આવેને તો બસ ખૂબ શાંતિ
એવું સે એમને શું કરે તમારા મમ્મી ને બધા
હા મે જો ધ્યાન અવાજ આવશે.
એવું સે માલ ઢોર ને એવું રાખતા હશો ને
હમ્મ. એવું તો મારે ત્યાં નથી રેવું?
આયા અમેય નથ રાખતા
અમારે જો ડેરીએ દેવા દૂધ છાશ
એક
હમ્મ. સમયસર જાવું પડે નહીં તો પછી બધાંય લઇ જાય દૂધ તો પછી એમ કે કે દેવા
હમ્મ